હ
હેલો હું એકદમ મજામા છુ તુ કેમ છે, બસ ફ્રી હતી એટલે વિચાર્યું કે તારી સાથે થોડીક વાર કરુ આપણા ક્લાસમાં જે અબ્દુલ કલામનુ જીવન ઉત્સવ ઉજવવાનો છે. તેના વિશે કઈ તૈયારી કરી કે નહી તે
હા હું એજ વાંચતી હતી. અ ડોક્ટર અબ્દુલ કલામ નું જીવન ખરેખર એટલું પ્રેરણાદાયી છેને. કે જેટલું વાંચો એટલું જ ઓછું પડે તને ખબર છે, અ તમને તો જન્મ તમિલનાડુમાં એક નાના ગામમાં રામેશ્વર માં થયો, હતો અને તેમનું બાળપણ ખુબ જ ગરીબી માં વેત્યું હતુ.
હા એ તો એમ તો મને ખબર જ છે. હું પણ વાંચી રહી હતી કે ડોક્ટર કલામ નું જીવન ખરેખર એટલુ પ્રેરણાદાયક છે, કે જેટલું વાંચો એટલું ઓછું પડે તને ખબર છે. છે ને તેમના જન્મ તમિલનાડુમાં થયો તો એ છે, મને વાત તો કરી પણ મેં પણ વાંચ્યું હતુ કે તેમના પિતા હને નાવિક હતા અને આર્થિક પરિસ્થિતિ એમની નબળી હોવા છતા. અ કલામ સાહેબે બાળપણમાં રેલવે સ્ટેશન ઉપર જ જઈને ન્યુઝ પેપર અને છાપા વેચ્યા હતા. તેથી તેઓ પોતાનો ભણવાનો ખર્ચ જાતે જ ઉઠાવતા હતા. તેમની આ મહેનત જોઈને, મને બઉુ આદર થાય છે.
સાચી વાત છે, તારી અ ગરીબી સામે હિંમત હાર્યા વગર તેઓ આગળ વધ્યા અને તેમને ફિઝિકલ્સ અને એરો એરોસ્પેસ એન્જિનિયરિંગ નો અભ્યાસ કર્ય પછી તો તે આપણા દેશ સૌથી મોટા વૈજ્ઞાનિક બન્યા જેમ કે ઈસરો અને ડીઆરમાં તેમનુ પ્રધાન અદભુત અદભુત હતુ.
અરે હા ચોક્કસ અગરી અગરીને પૂછવી જેવી શ શક્તિશાળી મિસાઈલો બનાવવામાં પણ તેમનો મુખ્ય હાથ હતો. એટલે જ તો આખો દેશ જેને ગર્વથી મિશાલ મેન તરીકે પણ ઓળખે છે, તેમને ભારતને સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવ્યું છે.
હા અને એનાથી પણ મોટી વાત એ છે, કે આટલા મોટા વૈજ્ઞાનિક હોવા છતાંય. તેઓ બે હજાર બે થી બે હાજાર સાત સુધી ભારતના અગાર રાષ્ટ્રપતિ બન્યા જયારે તેઓ છે ને રાષ્ટ્ર રાષ્ટ્રપતિ ભવનમાં ગયા હતા. ત્યારે પણ તેઓ એટલા જ સાદા અને નમ્ર રહ્યા. એટલે જ લોકો તેમને પીપલ્સ પ્રેસિડેન્ટ એટલે કે લોકો ના રાષ્ટ્રપતિ કેતા
હા મેં પણ સાંભળ્યું છે કે તેવું હોય, ને શાકારી હતા. અને નિયમિત ગીતા અને કુરાન બંને ન અધ્યયન કરતા તેઓ સાચા અર્થમાં ભારતીય. સંસ્કૃતિ પ્રતિક હતા, બાળ કો ને યુવાનો પ્રત્યે પણ પા તેમનો અ પ્રેમ તો અદભુત હતો.
સાચું કીધું તે તેમને એક સુવિચાર મને બહુ જ ગમે છે જ જેમ કે સપના એ નથી જે તમે ઊંઘમાં જુઓ છો. પણ સપના તો એ છે જે તમને ઘ ઊંઘવા દેતા નથી. આ વખતે જયારે મેં સાંભળ્યું ને ત્યારે કઈક નવું કરવાની મને આ પ્રેરણા મળે. અને જયારે પણ હું અ વાંચતી વાંચતી જય્યારે પણ મને એમ થાય કે હવે થાક લાગે છે કે હવે નથી. ત્યારે છે ને હું પાછું અબ્દુલ કલામજી ને યાદ કરી લઉં છું. અને એટલે જો હું આ વાક્ય જયારે જોઈ લઉં ને ત્યારે પાછી મને હિંમત આવી જાય અને પાછું હું જે કાર્ય કરતી હોય ને ઈ કાર્ય હું કરવા માંડુ છું.
અરે વાહ ખુબ જ સારી વાત કહી. એમનું આખું જીવન એ ઉત્સવ જેવું છે જે આપણને સખત મહેનત તને આત્મવિશ્વાસ રાખવાનું શીખવે છે. આ ફેસ્ટિવલમાં આપણી ફિશ આ ભાષણ બહું સરસ રહીશે કા.
હા આપડે આ બધી વાતો આપણા પ્રેઝન્ટેશન માં ચોક્કસ સામેલ કરીશું. એટલે આપડે એવું પ્રેઝન્ટેશન બનાવશું કે જ્યાં આપડા ડોક્ટર એ પી જે અબ્દુલ કલામ નો આખી આ જન્મ થી તો તેની જર્ની આ કુલ ચોક્કસપણે આપડે બનાવશું એનો જીવન શૈલી કેવી હતી અને એટલું કઈ રીતે એનો જન્મ થયો. કે ક્યાં એનો જન્મ થયો જેમ કે એનો જન્મ તો પંદર ઓક્ટો્બર ઓગણીસો સો ને એકત્રીસ માં થયો હતો.
હા એ તો તે સાચી વાત કીધી. પણ હે ને આની સાથે સાથે હે ને આપડે એમનું અ બધી પૂરી માહિતી જન્મની વાત કરીએ ને તો આપડે સાથે સાથે એમનો જન્મ આ હે ને ડિટેલમાં બોલશું કે પંદર ઓક્ટોમ્બર ઓગણીસો અ એકત્રીસ માં રામેશ્વર તમિલનાડુમાં થયો હતો. અને એમનું પછી મૃત્યુ હે સત્યાવીસ જુલાઈ બે હાજાર પંદરમાં સિલોંગ માં થયું હતું. એ પણ એમાં એડ કરશું. અને હા ખાસ ઓલું તો ભૂલી જ ગયા કે વૈજ્ઞાનિકમાં પ્રત્યે તેમનું કેટલું યોગદાન હતું કે ઈસરો અને ડી ના મહત્વપૂર્ણ કામ કર્યું હતું અને ભારતમાં મી સીટ મુખ્ય ભૂમિકા હતી. એગ્રી મિસલ અને પૃથ્વી મિસલ ભારતે સ્પેન અને ડિફેન્સ ટેકનોલોજી વિકસવામાં પણ તેમનો મોટો ફાળો આપ્યો હતો.
હા એ વાત તારી સાચી આ છે. જે શક્તિશાળી મિસાઈલ આ શક્તિશાળી તે મિસાાઈલ હતી એટલે એનું વિસ બહુ અને એ પણ હેને સફળ હતી. એનું સફળતાનું એને હેને એટલે એને મિસાલ મેનનું ત્યારે બિરુદ્ધ મડ્યું હતું જે તે કીધું ને અગ્નિ અને પૃથ્વી. એટલે ત્યારથી જેને હેને મિસાાઈલ મેનનું તેને મેળ્યું તું અને પોખરણ હેને ટુર માં પરવાણુ ન પણ પરીક્ષણ કર્યું હતું, એને ઓગણીસો ને અઠ્ઠાણું માં કર્યું હતું. કેમ કે ઈ ભારતે કરેલા સફર પ્રણામમાં પરિક્ષણમાં હેને ડોક્ટર કલામે. મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર તરીકે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી હતી. જેનાથી છે, ને ભારતનું પરમાણુ સક્ષમ દેશ બન્યો હતો. એટલે છે, નેબે હજાર બે માં હે નેતે દેશના અગિયારમાં રાષ્ટ્રપતિ. તરીકે ચૂંટાયા હતા, અને બીજેપી અને ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ બંનેનું સમર્થન એને મળ્યુંતું. એતો તને ખબર જ છે‌
હા એતો મને ખબર જ છે, ને સાથે સાથે હેને. એમને ઘણા બધા પુરસ્કાર પણ મળ્યા હતા, કે જેમ કે ભારત રત્ન હૈં એ એમને ઓગણીસો. સો સત્તાણુમાં મર્યો હતો. અને ત્યારબાાદ તેમને પદ્મભૂષણ પણ થી નવાજવામાં આવ્યા. અને એના પછી તો પદ્મવિભૂષણ થઈને પણ તેને નવાજવામાં આવ્યા, તોઆ પણ આપણે એમાં એડ. કરીશું,
ચોક્કસ અને આપડે એના હેને પુસ્તકો એડ કરી. કરી દેસું કે જેને આપણને છે, ને પ્રેરણાદાયી વિચારો આવે. ડોક્ટર એપીજે અબ્દુલકલામ નું, જે અદભુત લખેલું છે, તેમને યુવાનોને પેણા આપવા ઘણા પ ઘણા એમાં સારા એવા વિચારો છે, જે છે, ને એનું એકતો એની આત્મકથા છે. અગ્નિ પંથ કરીને એતો બહુ મસ્ત છે, અને પ્રજવ પ્રજ્વલિત માનસ એક છે, એનું પુસ્તક અને એક છે, ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાનું. તેમનું વિઝન છે, એટલે કે ઈન્ડિયા બેહજારવીસ બરોબર. તો તેનો પ્રખ્યાત વિચારએ છે, કેજો તમે સૂર્યની જેમ ચમક. ચમકવા માંગો છો, નેતો પહેલા. જેમ સડગતા શીખો, એતો એને બહુ મસ્ત વાત કરેલી છે,
અરે યાર મને તો આ વાતને ખબર જન હતી, સારું કર કર્યું તે. આજે મને આ વાત કરીતો, અને હા, તે પેલા વાત કરી હતી નેકે તેમના વિચારો તેમના વિચારો તો બહુ મોટા હતા. કેતે જેમ હમણાં મને વાત કરીકે સપના જુઓ અને તેને. તેના પૂરા કરવા માટે મહેનત કરો પછી એના પછી એ હતું કે દેશનું ભવિષ્ય. છે, ને યુવાનના હાથમાં છે. અને એક તો ઓલું પણ મને તેમનું બહુ ગમે કે શિક્ષણ એ સૌથી. શક્તિશાળી, હથિયાર છે. અને હાએ પછી જે આપણા વારસા માટે કામ કર્યું કે તેમને, નામે ઘણા એવોર્ડ અને સ્કોલરશીપ અને સંસ્થાઓ છે, જે ભારતના યુ યુવાન માટે, તેઓ આજે પણ રોલ મોડલ છે, ખાસ કરીને તો.
હા એ હતો છે, જ અને એઈ તને ખબર છે, એને એનું મૃત્યુ કંઈ રીતે થયું હતું. એનું મૃત્યુ છે ને એ શિલોંગમાં તો થયું હતું પણ એ આમ આ એમ હતા ને એના વિદ્યાર્થીઓને રેવા લાયક એક રેવાળ એક જેમ કે પૃથ્વી હોય એ વિષય પરે ને ઈ લોકો લેખ ઈ અબ્દુલ કલામજી લેક્ચર લેતા હતા એ આપતી વખતે જે હ ને તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને તેઓ આપની વચ્ચે થી વિદાય થઈ ગયા એટલે એ તો અબ્દુલ કલામ ને હેને તને ખબર હોય તો એને છે ને એને એક એક એવું શોખ હતો કે એને શું ગમું તો કે એને હે ને વિદ્યાર્થીઓને ભણાવવું બહુ જ ગમતું અતિશય એટલે એમનું હે ને એમનું મૃત્યુ પણ વિદ્યાર્થીઓને ભણાવતા ભણાવતા થયું એટલે ઈ તો કેવી સારી બાબત કેહેવાય કે જે એને પ્રિય હતું તો ઈજ કરતા કરતા એનું નૃત્ય થઈ ગયું
હા આ તો સારી વાત કેવાય આપડે પણ હે ને ખાસ કરીને તે મને જે આજે વાત શેર કરી મારા સાથે આપડે આ બધી વાતો આપણા પ્રેઝન્ટેશનમાં ચોક્કસ સામેલ કરીશું બરાબર અને ચાલ અત્યારે હું હેને આના પર થોડું વધુ લખે લઉ કેમ કે મારે પાસે હે ને લખાણ બહુ ઓછું હે પણ તે જે મને બધી વાત કરી ને એ મને યાદ તો છે પણ તો એ મારે એક વખત હેને પેપર માં લખવી પડશે. જેમ કે લખેલું હોય તો વાંચવા માટે પણ સરળતા બને એટલે આ હું લખી લઉં આના પર થોડુંક હે ને વિચાર અ વિચારી પણ લવ ને સ્પીચ પણ સારી રીતે તૈયાર કરી લઉ બરાબર તો કાલે આપડે કોલેજે મળીએ ત્યારે ફાઈનલ કરીશું બરાબર સાથે મળીને
હા તું એ કામ કરજે કે જે આપણે આ ચર્ચા થઈ છે ને એઈ પોઈન્ટ તું પોઈન્ટ હે ને તું તારી રીતે છે ને એક બુકમાં ઉતારી લેજે અને હું પણ એની આ આત્મકથા હૈ ને અગ્નિપંથ એ હું સાથે લેતી આવીશ બરોબર છે.
હા તો ઠીક છે તો થેન્ક યુ આટલી સરસ ચર્ચા કરવા માટે તારો આભાર બાય બાય
હા આવજો બાય